છે
કેમ છો
મે હું એકદમ મજામાં છું તમે કેમ છો
હું પણ બહુ મજામાં હું પણ બહુ મજામાં અચાનક કેમ મારી યાદ આવી તમને આજે
બસ આજે હું વિચારતી હતી કે પૈસો છે છતાય સુખ નથી પૈસા પેસા થી આ બ કરી શકીએ પણ જે આપણને અંતર આદવાની જે ખુશી મળવી જોઈએ એ મને નથી લાગતું કે મળે એમ તમારું શું કેવું છે આમાં
સાવ સાચી વાત છે ઓલું છે આમ સાંભળ્યું છે ને કે પૈસો સુખ ને ખરીદી શકતો નથી હમણાં હું ચા પીતી પીતી વરસાદ માં બહાર બેઠી હતી ને ત્યા બે છોકરા ઓ ને મે સામે પાણીનું ખાબચું ભરાતું હતું ત્યાં આમ પગ થી પાણી ઉડાડી ઉડાડી રમતા જોયા બેજ ન એટલો બધો લઘરઘર કપડા હતા ક્યાંક ફાટેલા પણ હતા ગરીબ ઘરના કોઈ બે છોકરા હશે પણ એના મોઢા ઉપર મેં જે આનંદ જોયો જે આપડે લાખો રૂપિયા ખર્ચી ને એ આનંદ મેળવી શકતા એટલો બધો આનંદી બે ના મોઢા ઉપર હતો તો શું માનવું સુખ ની સુખ ને તમે પૈસાથી ખરીદી શકો ના ના સુખ તો નાની નાની વસ્તુઓમાં રહેલું છે સાવ નાની નાની વસ્તુમાં ત તમને લેતા આવડતું જોઈએ ઝીલતા આવડવું જોઈએ વરસાદ પડતો હો તમને થેળમાં બે ટીપા લઈ નઈ ટીપાની સામ જોઓ ઉપર આકાશમાં જે ઇન્દ્રધન ન રચાણુ હોય એ તમને ઈ ટીપાની અંદર દેખાય આ હા હા હા સુખ ની ટોચ કેહેવાય આવા સુખ તો કેટલા બધા દુનિયામાં પડ્યા છે શું માનવું છે તમારે
એકદમ સાચી વાત છે મેં જોયું ત પૈસા વાળા લોકોમાં અને આપણામાં મિડલ વર્કમાં બહુ ફરક પડી જાય પૈસા વાળા લોકો હોય આમ કેવાય ને કે પ્યોર હસી ન શકીએ પોતાની લાગણી વ્યક્ત ન કરી શકીએ આપડણે જ્યાં જઈને ઠાહ અમારી નસીએ કે એ લોકો ન હસીએ કઈ. પણ એ લોકો બધી સ્ટાઇલ ઉપર એમ કે બહુ હસીએ તો આપડું રેપ્યુટેશન ખરાબ થઈ જાય તો આમ કરએ તો આમ થઈ જાય મતલબ અંતર આત્મ ની કોઈ ખુશી જ નહી એક તો આર્ટિફિશિલ નથ દેખાઓ એવું તો કેવું હોય શકે કે પૈશુ હોય એટલે તમે તમારી ખુશી વ્યક્ ના કરી શકો તમારે બધું પ્રોપર એમ કે બધું પ્રોફેસનલી જ રેવું પડે એવું થોડી હોય શકે. કે એમાં તે હલકી સ્માઈલ આપવાની તાળી તમે જોર જોરથી ના પાડી શકો. અહ એમ કે એમાંથી વિવેક રાખવો જોઈએ અને આમ બોલવામાં એ તે બઉ શબ્દ ગણી ગણીને બોલવા જોઈએ આપે જેમ મોજ થી તો એ લોક કો વાતે ના કરી શકે મતલબ પૈસો હોય બરોબર છે કે તમે પૈસા વાળા છો પણ દેટ ડઝન્ટ મીન કે એનો મતલબ એવો તો નહીં કે તમે તમારું પળ તમારું જીવન આનંદ થી ન માણી શકો. આનંદ માણવા માટે કંઈ થોડુ કોઈની પરમિશન કે એમાંય કોઈના લેહકાની જરૂર પડે તો ગમે ત્યારે ગમે ની તે થઈ શકે છે તો આ લોકો કેમ આવી રીતના કરતા હશે મને તો એ ક્યારેક સમજાતું નથી કે પૈસા વાળા કેમ ખુલીને જીવી નહી શકતા હોય. તમે કઈ કેવા માંગો છો આમાં?
સા મને બસ તમે વાત કરતા ત્યા હાર વાર મારા મગજમાં ફિલ્મની પટ્ટી ચાલી રહી હતી કે કેટલા આવા પૈસા વાળી મારી ફ્રેન્ડ છે હા, મને તમારી વાત બધી સંભળાય છે. મારી ઘણી મિત્ર એવી છે કે જેની પાસે પૈસો ખૂબ છે પણ સુખ નથી એ સુખ માટે વલ
તમારું શું કેવું છે આ બાબતે? મને તો એવું લાગે છે કે પૈસા વાળા થવું છે ને ખરેખર પાપ જ છે. પૈસા વાળા લોકો છે ને ક્યારે ખુશ નથ થઇ શકતા. એ લોકો હંમેશા ને દુખી ને દુખી જ રહે છે એને ઈ ચિંતા રહે છે કે એ લોકો ઈ લોકો ની પાસે તો પૈસો જતો નો રે ઈ લોકોને રાત ની ઊંઘ નથી આવતી લો કો કઈ જમી નથી શકતા સરખુ. જમવાનું મળે છે ત્યારે ડાયટ ફોલો કરવા મંડે છે. અને ડાયટ નો સમય હોય ત્યારે જમવાનું કરે છે. એ લોકોને તો જીવનશૈલી જ વિચિત્ર થઈ ગઈ છે. મને તો એવું લાગે છે. તમારો શું કેવું છે, આ બાબતે?
સાવ સાચી વાત છે. પ પૈસો તમે થપ્પીયો ની થપ્પીયો પડી હોય પણ તમારા ઘરમાં સુખ ના પડ્યું હોય પણ પૈસો તમારા ઘરમાં નથી તમારી બેંકમાં બેલેન્સ નથી પણ સુખ તમારા ઘરમાં અઢળક ભરેલું હોય તમને શેજ શરદી તાવ થયો અને તમારો દીકરો દોડીને આવીને એમ મા તને માથું દુખાય છે લાવું તારું માથું દબાવી દું બસ બડ ડાઇનિંગ કે તારે અદુવાળી ચા પીવી છે એ લાવ તને ચા બનાઇ દઉં. દીકરી સાસરેથી એનો અચાનક એજ સમયે ફોન આવી જાય કારણ કે એને અંદરથી ફિલિંગ આવે કે મારી માને કઈક તકલીફ લાગે છે અને એનો ફોન આઈ જાય માં મારો કાક જીવ ઊંચો થઈ ગયો છે. તું મજામાં તો છું ને? ત્યારે મને આંખમાંથી આંસુડા નીકળી પડે કે વાહ આ આ દિલના તાર જોડાયેલા છેને, આ જ શોખ છે. કે આપડી તકલીફ માં આપણું ફેમિલી આપડી પડખે ઉભુ છે. ક્યાંય કોઈ આપણાથી દૂર નથી. બાકી પૈસા ની થપ્પીઓ પડી હોય માણસ એકલું બેઠું હોય. શું કરવાના એ પૈસા ને ઈ પૈસા તમે વાપરો ક્યા મારી પાસે તો આટલો પૈસો હોય ને તો હુ, ગરીબ ઝૂપડામાં જઈને બેસી જાઉં અને બધુ બધા બાળકો ને લયને ગુપ ચાલો મારી ય મારી ગાડીમાં બેસાડી ને બધાનેવુ જયાફત ઉડાવડાવુ. મોજ કરાવડાવું ચાલો પાણીપુરી ખાઈએ ચાલો આપડે આ ખાઈએ મારે હું મારા દરજીબેન જે ગામડામાં રહે છે, એટલે હું ઘણી વાર ગાડી ની લોકો પાસે જઉ, ને્યા આજુબાજુના બધા છોકરાને મારી ગાડીમાં બેસાડી અને આટો મરાવું અને ચોકલેટ ને વેફર ને એવા પડીકાઓ ભાવ એટલા એ લોકોના મોઢા પર ખુશી જોઈને. મારું દિલ કઈ ખુશ ખુશ થઈ જાય બહુ બહુ તો કેટલો હજાર રૂપિયા કે પંદરસો રૂપિયા રૂપિયા નો ખર્ચો થયો હોય. પ ઈ પંદરસો રૂપિયામાં મને આ હા હા હા પંદર કરોડ ની ખુશી મળી ગઈ હોય. મને થાય આ ખુશી ની આ પૈસા ન કોઈ મહત્વ જ નથી શું માનવું છે, તમારુ
એકદમ સાચી વાત છે. કારણ કે જેની પાસેળ નથી ને એની સાથે શેર કરવામાં આપણને મજા બહુ આવે અને એની લોકો પાસે અનત સુખ છે. બસ તમે ઈ લોકોને થોડીક મદદ કરો ને તો એઈ લોકો લાગણી ભે તમારી જે ઋણ છેએ, યાદ રાખે ને એ અલગ જ છે અને જેને છે, એને તમે દવ છો, ને એને કઈ કદર નથી થવાની. અને જેને નથી, એને તમે આપો છો. તો એની કદરતા કદર અલગ જ થશે એ લોકોને એમ થશે કે ભાઈ આને જો મારો સમય સાચ ધો અને મારા માટે આગ કર્યું તમે ગમે તે સારી ક્વોલિટી ની વસ્તુ ના પણ તમે અમીર લોકોને દઈેશો ને તો એ લોકોનો રિસ્પોન્સ ખરાબ જ હશે એ લોકો તુચ્છ જ માનશે આપણને પણ જો તમે એથી વધારે જરૂરિયાત વાળા નાું એીના કઈક શેર કરશો તો એ લોકો ને તમારુ ગુણ યાદ રહેશે કે ભાઈ ના આ માણસ દીધું આપણને જેના કારણે આપડો આટલો આજનો દિવસ નીકળી ગયો. કે આને આ દીધું તો આપડણે જરૂર હતી. એ લોકોને કદર થશે તમારા માટે એ લોકોને સાચી ખુશી થશે તને પણ તમે જો પૈસા વાળા સાથે કઈ શેર કરો તમા સુ ના તો માયા રહેશે ના તો કોઈ લાગણી રહેશે. કઈક અલગ જ બિહેવ કરશે મને તો એવું લાગે છે પીસાાવાળા થાવું ને એની કરતા મિડલ વર્ગ સારુ છે. તમારે તમારે શું વિચારુ છો, આ બાબતે
સાવ સાચી વાત છે આમના એક મિત્ર છે, લંગુટિયા ભાઈબન અબજોપતિ છે, અબજોપતિ હવે એ હસબન્ડ જે છેને, એટલે એ જે એમનો મિત્ર છેને. લંગોટીયો ભાઈબન એને ઈ હાઉ એકદમ ડાઉન ટુ અર્થ આમની સાથે ખુબ ભેગા થઈને આનંદ કરીએ પ એની પત્ની ઓલું કે ને ચા કરતા કેટલી ગરમ એની પત્નીને અભિમાન ના પારની હવે આપડે કેવું. કે ત્યાં ખાવા પીવા જઈએ કે મિત્ર દ આવે એ આપ આપણને ખુબ સાચવતા હોય આપણે આપણા ગજા પ્રમાણે એમને સાચવી તો સુંદર સુદંર મજાનો એક એ ડ્રેસ નું કાપડ લઈને ગઈ એમને ઘેર અને મેં કીધું કે લ્યો બેેન હું તમારી માટે આ ડ્રેસ લાવી છું એમ. ખુબ ઉમળકા ભેર મેં એને હાથમાં પકડાયું તો આમ તીરછી નજર ડ્રેસ ઉપર નાખીને થેન્કયુ એમ કરીને એક બાજુ મૂકી દીધી એ વાતને વરસ થીયું મેં કોઈ દિવસ ઈ ડ્રેસ એને પહેરતા નથી જોયું. પછી મેં થોડા દિવસ પછી એમને ઘેર ગઈ ને ત્યારે એમની કામ વાળી એ ડ્રેસ પેરીં ને બેઠી તી. અ મને એકદમ આંચકો લાગી ગયો. એનથી આટલું બધું અપમાન આટલું બધું પેલું એની કરતા ત્યારે એને મને એમ કહી દીધું હોત કે ભાઈ હું આ આ આ ટાઈપ ના ડ્રેસ નથી પહેરતી તો ભલે એની કામ વાળી પેરનો મને આનંદ થયો કારણ કે એમાં મને વધારે આનંદ આવે. ઓલી ને કદાચ પહેર્યું હોત તો એને કઈ ફાયદારૂપ ના થીવ હોત એની કામ વાળી ની ફાયદારૂપ થયું પણ એની મા મેં જે ભાવ એની પ્રત્યે દર્શાયો તો ને એ ભાવનું એને અપમાન કર્યું એની કરતા એના હસબન્ડ જે મારા અ પતિ ના જે દોસ્ત છે મારા હસબન્ડ ના મિત્ર છે. એટલા સરળ સ્વભાવના છે એટલા સરળ એક વાર હુ ખાલી સીગ ઘરે. ખારીશિંગ બનાવીને એમની માટે લઈ ગઈ હતી તો એટલા બધા ખુશ થઈ ગયા કે વાહ વાહ વાહ. ભાભી તમે કઈ સીગ બનાવી છે અને લિજ્જત થી એમને જે સીગ ખાધી છે. મ મને મોઢામાં પાણી આવી ગયું કે વાહ કેવી સરસ રીતે શિંગ ખાય છે અને શિંગ ના તો કાઈ. એટલા બધા વખાણોતા હશે એટલા બધા એમને મન ભરીને વખાણ કર્યા મારા ત્યારે મને એમ થાય કે ના. પૈસો જ મહત્વ નથી ધરાવતો શું કઈ કઈ બાબતમાં રહેલું છે એ આ બે વાત થી આપણને ખ્યાલ આવી જાય છે. શું માનવું છે તમારું
એકદમ સાચી વાત છે. મારા એક અંકલ છે પપ્પા ના મિત્ર એને એને એનું જીવન બહુ જ ગરીબીમાં. પ્રોશાર કર્યુ તુ. તો એ જારે ગરીબી માંથી અત્યારે તો એમ કેવાય ને કે અત્યારે કેટલા લોક લોકો નુ લગભગ જીવન ઈ ચલાવે છે એટલું એની ક્ષમતા છે પણ એને ક્યારેય મોટપ નહી આવે હેજી. હજી ક્યારેક અમે બેઠા હોય તો લક્ઝરિયસ કાર છે બધું છે તો એ વાત એઈ કરે કે સુખ તો સાચું ઈ હતું કે જયારે પૈસો નોતો. ત્યારે એક એક વસ્તુ ની કદર થતી ઈ કે અત્યારે બધું મારી સામે છે ને તો મને એક પણ વસ્તુની કદર નથી. ક્યારેક એવું થાય છે. કે આની કરતા તો વસ્તુ ન હોત ને એ તો સારો હોત કારણ કે એની વેલ્યુ સમજાત અત્યારે આ બધું છે ને તેમ થ બસ આ મેળવવા માટે થઈને મેં મહેનત કરી હતી. તો એને કોઈ ખુશી છે ને એની માટે એને ફક્ત એટલું જ થાય છે કે બસ લો મેં મેળવું તો શું મેળવ કઈ નઈ ને આની માટે થી મેં એટલી મહેનત કરી હતી. તો ક્યારેક એવી જો જોઈએ ને તો લાગે કે પૈસાદાર થયા પછી તમને જે અંતર આત્માની ખુશીઓ મળવી જોઈ ને એ તો મળતી જ નથી. એની કરતા તો બેહેતર છે કે તમે જે છો અથવા તો કદાચ મોટા બની પણ જાઓ તો નાના રેવાની જે મજા છે ને ઈ અલગ છે. કારણ કે આપડણે જે બિરલાસપનું આપણામાં છે ને એ આપણે કોઈનામાં નથી લાવી શકતા અને એના કારણે જ આપડે છે ને વારંવાર પછડાતા નથી. અને જો તમારા મોટપ આવી ગઈ, તમારામાં ઘમંડ આવી ગયો તો એ ચૂટ થાય વાર નથી લાગતો. કારણ કે તમે અ એય એટલે એય ચક્કર માં તમે કેટલા લોકો ના હૃદય દુભાવશો, કેટલા લોકો લોકો ના નિહાકા લેેશો કારણ કે ઘણા લોકો મે જોયા છે પૈસાદાર લોકોને બીજા ને ઉતારી પાડતા હંમેશા ઉતારી પાડે એની કરતા તો બેસ્ટ છે કે તમે ખુબ સરસ રીતે બીજાની સાથે રહો. અને આનંદ થી રહો. તમારું જે નાન, તમારી જે મધ્યતા છે ઈ સાચવસો ને. તો તમે એ પ્રસન્ન રહેશો સામે વાળો વ્યક્તિ તમારી કો વાતચીત કરવામાં અચવા અ ખચવાટ નય અનુભવે પણ આ તો હું પૈસાદાર માણસોની સાથે તમે કોઈ પણ ખુશી કે લાગણી શેર કરો ને તો એ લોકો આનંદ ન થાય. જેમ કે કોઈ કામ વાળા છે એના દીકરા ના લગ લગ્ન નું કાર્ડ દેવા જશે એના માલિકને લય ને એનો કોઈ ફર્ક નય પડે હા હા આવસે એમ કરી ને જતું કરી દેશે પણ જો આપડી જેવા મધ્યમ વર્ગ ના કોઈ કાર્ડ દેશે તો આપણને એમ થશે કે જો આપણને બોલાવીને કેટલું આપ આપણ ને માન આયપૂ એવ ફીલ થશે અને આપડે એના પ્રસંગમાં જસુ ને તો એની આનંદ અલગ હશે તમે જોજો. મને તો એવું લાગે છે કે વાસ્તવમાં છે ને પૈસા ગમે એટલા હોય પણ તમારી અંતર આત્મા થી ખુશી ન હોય તો આ કાઈ કામની નથી મને તો એવું લાગે છે, તમે શું કેવા માંગો છો આમા.
સાવ સાચી વાત કરી. મારી દીકરીના લગ્ન હતા ત્યારે મારા દરજીબેનને મેં કાડ આપ્યું લગ્ન નું આમંત્રણ પત્રિકા કે જમણવાર માં જરૂરથી આવજો. તો એના ઘરના એક એક સભ્ય જમણવારમાં પહોંચે બોલો એનેમ એમ થતું તું થતું તું કે બેને આપણને બોલાવ્યા છે. ઈ એના ઘરમાં જે સારામાં સારું કપડું હતું એ પહેરીને આયવાતા. અને ઈ લોકો જેવા મારા ઘેરે આયવા અમે બધાને ઓળખાણ કરાવી. કે આ મારા દરજીબેન છે આ એમના બાળકો છે. અને આમ મોઢા ઉપર એ લોકોને આમ હરખ હતો કે આપડે આલો આવા આટલા મોટા ઘરમાં આપડે અ આપણે સામાન સામાન્ય માણસો જ છીએ, મિડલ ક્લાસ છીએ તો એમને મન તો આપડે કેટલા બધા મોટા માણસો પણ જે મેં બધાની હારે એમની ઓળખાણ કરાવી, મેં એમ કીધું કે આ બેન અમારા દરજીબેેન મારી સગી મોટી બેહેન જેવા ત્યાં તો એમ ના આમ મોઢું ફૂલાઈ ગયું એકદમ એ વાહ મારી આટલી આગતાશાગતા કરી.